હલો. જય શ્રી કૃષ્ણ.
ના કેમ
મજામાં. શું કરો છો?
બસ કઈ નઈ ફ્રી બેઠા ત ઘરે તો મેં કીધું તમને વાત કરી લઉ તમારા જોડે તમારી આ વખતેની પહેલી કેટલી પાર્ટી છે ને તો મે તમને કઈ ગડબડ ના થઈ જાય એટલે પેલે તમને સમજાવી દઉં શું શું કરવાનું છે કે તેથી
સારું સારું.
એજ તો તમે કહો પછી તમને કોઈ કવચન હોય ને તો તમે મને પૂછી લો કેટલી પાર્ટી માટે એટલે શું કે તમને ત્યાં ગડબડ ના થઈ જાય હા.
ઓકે ઓકે.
હા, હા, તો અમ પછી છે કઈ ગડબડ કહો મને કીટ્ટી પાર્ટીની.
શું કરો છો?
બસ હું અત્યારે જ ફ્રી બેઠી તી.
ઓકે.
હા તમે કહો તમે શું કરો છો?
બસ જમી લીધું.
હા, હા શું બનાયું મેં બી જમી લીધું અત્યારે જ બસ અમે ફ્રી થયા હતા.
હમ્મ. સારું-સારું.
હા એજ ઓર બોલો બીજું.
આ અહ તમારું કીટી પાર્ટી કેવી રીતે સારું થઈ છે?
અહ જો કીટી પાર્ટીમાં શું છે આપણેે છે ને નવા-નવા ગેમ્સ વગેરા રાખવાના પછી એમાં શું કે આપણેે જેમ કે જમવાનું રાખવાનું, હવે તમે તમારા રીતે જોઈ લેજો ઓકે તમને ના કેવી રીતે મતલબ કે જમવાનું ફાવે રાત નો ફાવે કે સવારે ફાવે કે બપોરે જેમ તો આપડે જો સાંજ નું કરીએ હા. સાંજનું કરીએ ને તો એમાં આપણેે થોડોક સ્નેક્સ વગેરે જેવું રાખવાનું પછી એના પછી રાતનું ડિનર જેવું રાખવાનું સ્ટાર્ટર્સ રાખવાના. પછી ગેમ્સ રાખવાના. ગેમ્સ થોડા ને ડિફરન્ટ રાખજો તમે થોડાઇન્ટરેસ્ટેડ એટલે ન ફોન થાય મતલબ કે ને મજા આવે તો એક તો બોરિંગ બહુ બોર થઈ જવાય ત્યાં બેઠા બેઠા નહી તો અને
એક
મતલબ જેમ કે આ આપડે શું કેવાય? થોડુંક હસી મજાક વાળું થાય કઈક મતલબ કે અલગ જેમ કે આપડે જેમ તમે આ વખતે મારી કીટી પાર્ટી માં આવશો ને તો હું તમને કહીશ કેમ
હમ ક્યા હા. હ કેટીપ હ. હા કેટી પાર્ટી કેટલા સમય સુધી ચાલે છે.
આ તમે જોઈ લોને.
હેલો હેલો. હલો. હેલો. હેલો હલો.